અવાજ આવે છે.
હા આ તો જ છે.
કેમ છો મિત્ર.
હા મેં તો મજામાં તમે.
હું પણ મિત્ર મજામાં જ છું.
હમ.
મિત્ર તમારી પાસે સમય છે.
હા સમય છે.
તો મિત્ર આજે આપણે એક વિષય પર ચર્ચા કરીએ. એ જે આપણી બાળપણ ની યાદો છે. તો એના વિશે આપણે યાદ કરીએ તો મિ. ત્ર આપણ જે આપણું બાળપણ હોય છે તો એક. ખુબ સુંદર હોય છે મિત્ર. આપણને ખબર છે કે જે આપણું માનવ જીવન છે. તો એ વિવિધ તબક્કોમાં વેચાયેલું છે. જેમકે ગઢાવસ્થાૃ જેને આપડે વૃદ્ધાવસ્થા કહિએ છીએ. તો એવી એક અવસ્થા એટલે કે બાળ બાળ અવસ્થા. જેના આપડે અઢાર વર્ષ સુધીની જે. લોકો હોય એને બાળ અવસ્થામાં ગણતરી થાય છે. શું મિત્ર જે બાળ અવસ્થાનો જે સમય હોય છે મિત્ર. તે ખુબ જ. સુંદર અને શાંતિમય હોય છે મિત્ર મને. તો યાદ જ્યારે નાનલો હતો ત્યારે હું ખૂબ આનંદ કરતો હતો. મને મમ્મી દરરોજ તૈયાર કરી આપતી હતી અને. દરરોજ સારા સારા કપડાં પહેરાવતી હતી. મને દુકાન ને લઈ જતી હતી અને હુ. મમ્મી જોડે આંગણવાડી માં જતો હતો. ત્યાં અમે શીરો સુખડી. વગેરે જેવી વસ્તુઓ ખાતા હતા અને મિત્ર મને યાદ છે અમે આંગણવાડીમાં જયારે જ. હતા ત્યારે અમને આંગણવાડીમાં. મેથીના બનેલા થેપલા આપતા હતા એ ખાઈને મને ખૂબ જ મિત્ર મજા આવતી હતી. અને આંગણવાડીની સુખડી એ સુખડી ની તો કઈ વાત જ અલગ છે. હું મિત્ર અત્યારે કોલેજમાં આવ છું ત્યારે પણ મને જે અમે આંગણવાડીમાં સુખડી ખાતા હતા. મિત્ર જોડે જતા હતા તે મને ખૂબ યાદ આવે છે તો અત્યારે. મને આટલા વર્ષ થયા હું આંગણવાડીમાં અને. જ્યારે. ધોરણ એક થી પાંચ ભણતો હતો ત્યારે મારા જે ઘરના અમારા ફળિયા ના મિત્ર હતા. તો અમે બધા સાથે ભણવા જતા હતા તો મને ખુબ મજા આવતી હતી. પરંતુ મિત્ર અત્યારે હુ. જયારે કોલેજમાં આવ્યો ત્યારે હું હવે એકલો જ રહું છું ત્યારે મને એમની ખુબ યાદ આવે છે. અમે નાના હતા તો બાળપણમાં ખુબ મસ્તી કરતા હતા. તા અને આંગણવાડીમાં જતા હતા તો ત્યાં લપસણી પર અમે લપસણી પર એકબીજા જોડે ખુબ લડાતા હતા. કે નહી તું નહી પેલા હું આગળ જઈશ એવી રીતના અમે ખુબ મિત્ર મજા કરતા હતા. અને શાળા એ જતા હતા ત્યાં એક અમારું એક અમારી ખૂબ મનપસંદ રમત એટલે કે ગુલી ડંડા જેમાં એક લાકડી મિત્ર મેં રાખતા હતા અને એક નાનલે આમથી એક બોટલ રાખતા હતા. કોપરેની બોટલ તે અમે લાકડીઓર કોપરેની બોટલ ને મારતા હતા. અને જે બીજો મિત્ર હોય તો એને હવામાન ઝીલી લે એટલે આપણે આઉટ થઈ જતા હતા તો જારે ખૂબ દૂર જતી તો ત્યારે જેટલી દૂર સુધી એ જાય ત્યાંથી જે બીજો મિત્ર એનાથી જો ઝીલાય ને તો તેને ત્યાંથી લંગડી લંગડી કરતા એને લાવતા હતા એ મને ખૂબ મજા આવતી હતી. અને અમે નાના હતા, ત્યારે અમે મિત્ર નદીમાં નાહવા જતા હતા. તા એ તો મજા જ કઈ અલગ હતી. નદીમાં જે આપણું કેળનું ઝાડવું હોય. તો એના પર કેળ લાગી જાય પછી જે તેનો વધી ગયેલો ભાગ હોય. તો એને અમે નદીમાં લઈ જતા અને ખબર આપણને કે. કેળ નું જે થળ હોય એ પાણી માં નહી ડૂબે તો એના પર અમે આખો દિવસ રમતા હતા અને ખૂબ મજા કરતા હતા નાના હતા ત્યારે મિત્રો અમે સાયકલ ફરવાની તો એક અલગ જ મજા હતી અમે એક વાર સવારે મમ્મી રોટલી બનાવી આપ હતી એક વાર ખાઈ અને. સાયકલ લઈને નીકળી જઈ તો આખો દિવસ ગામમાં સાયકલ જ ફરાવતા હતા મિત્ર જોડે ખૂબ મજાક મસ્તી કરતા હતા અને ખુબ મજા આવતી હતી ક્યારેક મિત્ર જોડે લડાઈ થતી તો એ મને વળતો. મેં એને વઢતો અને સાંજે તો અમે ભેગા થઈને બંને સાથે રજુ પડતા. એવી બધી ખૂબ અને કેરીની સિઝન આવે તો પડોશીની વાડી માંથી કેરી લઈ ભાગવાનો ને ખાવાની મજા એ તો કોઈ અલગ એક જ મજા છે અમે તો એટલી મજા કરી કે બહુ મજા કરી અને આંબલી પીપલી રમવાની મજા એટલે કઈ અલગ જ મજા. ઘરના એટલા મમ્મી એટલા વઢતા પપ્પા બી ખુબ વઢતા કે તમે પડી જશો. પડી જશો પરંતુ હું. તો માનું નઇ મિત્ર આંબલી પીપલી એટલે મને ખુબ ગમે રમ એક ડાળી પરથી બીજી ડાળી પર જવાનું ત્યાંથી બીજી ડાળી પર જવાનું ખૂબ મજા આવતી હતી અને લુકા છુપી રમવાની પણ ખૂબ મજા આવતી હતી. એ આંખ પર પટ્ટી બાંધવાનું. પછી એને શોધવાનું પાછળથીને ટપલી મારી દેવાનું ખુબ મજા આવતી હતી અને અમે શાળામાં હતા જયારે ના ના હતા તો ત્યારે પ્રાર્થના ચાલતી હતી. તો એ મને યાદ આવે તો અત્યારે પણ ખુબ હસુ આવે છે મિત્ર એ પ્રાર્થના ચાલતી હતી ત્યારે અમે ઊંઘી જતા હતા અને અમુક વાર પ્રાર્થનામાં જ સુઈ જઈએ પ્રાર્થના કરતા કરતા અમુક પ્રાર્થનામાં બરાડા પડી પાડીને ભજનો ગાતા હતા એક યાદો અલગ જ છે પછી પ્રાર્થનામાં જયારે અમારો બાળગી ગીત કરવાનો વારો આવતો હતો તું એ કઈ અલગ જ અમે તો મારું તો મને તો બહુ ગમતું હતું બાળગીત એટલે હું તો જયારે પણ અમારા વર્ગ નો વારો આવતો હતો તો હું બધા જોડે બાળગીત કરતો હતો મને તો ખુબ ગમ તો તો નાચવાનું એટલે ખુબ ગણું ગમતું હતું પરંતુ જેવી રીતના ભણવામાં રુચિ થઈ આગળ કોલેજમાં વધતા ગયા ધીરે ધીરે બધું છૂટતું ગયું અને હવે આ બધું ફક્ત યાદોમાં જ રહી ગયું છે હવે એને ખુબ યાદ કરું છું પણ હવે એના માટે હું કઈ કરી નથી શકતો એ બધી ખાલી યાદો બનીને રહી ગઈ છે અને નાના હતા ત્યારે દરરોજ મમ્મી કપડાં મસ્ત પહેરાવી આપતી હતી અત્યારે જયારે કપડાં ધોવા જાવ તો મને અહીંયા હોસ્ટેલ માંથી મમ્મી ની યાદ આવે કે ઘરે હતો તો નાલો હતો ત્યારે મમ્મી મને કેટલું સારું બધું કરી આપતી હતી તો મિત્ર તમે પણ તમારા જીવનમાં હા મિત્ર
હલો
તમે કઈો બોલવા માંગો છો મિત્ર આના વિશે
તો અમારો અવાજ નથી આવતો હતો એટલે કીતોું હતું
હા મિત્રો હવે અવાજ આવે છે
હા હવે બરાબર આપતો છે
હા તો મિત્ર તમે પણ તમારી બાપની યાદ વિશે કઈ મને થોડું કહી શકો છો
હા ચોક્કસ કહીશ બાળપણના જીવનનો સૌથી સુંદર અને નિદોષ સમય ગાળો છે આ આ સમય દરમિયાન મનમાં કોઈ ચિંતા જવાબદારી કે ભવિષ્યની ફિકર હોતી નથી
બાળપણ ન જીવન હાસ્ય રમતો મિત્રતા પ્રેમ અને નવા અનુભવો દુનિયામાં પસાર થાય છે તેથી જ બાળપણની યાદો જીવનભરમાં આપણા હૃદયમાં જવ જીવત રહેે છે મને સારું બાળપણ ખુબ જ પ્રિય છે એ દિવસો આજે પણ યાદ આવે છે ત્યારે જ મન આનંદ થી ભરાઈ જાય છે સવારે વેહલા ઉઠી ને શાળા ની તૈયારી કરવી મિત્રો સાથે રસ્તામાં વાતો કરવાથી જ શાળા એ જવું શિક્ષક પાસે નવી નવી બાબતો શીખવી અને રજાને સમય મિત્રો સાથે રમવું આ બધા હજી પણ આખો સામે જીવિત થઈ જાય છે શાળામાં રજા સાંસ્કૃતિક કાર્યક્રમો રમત ગમતની સ્પર્ધા પ્રાર્થના સભા અને વા
મીઠી યાદો આજે પણ મનમાં વસેલી છે શિક્ષકો પ્રેમ અને માર્ગદર્શક જીવનમાં આગળ વધી માટે પ્રેરણા આપી છે ઉનાળાની રજાઓ તો બાળકોની સૌથી આનંદમય સમય હતો દાદી દાદી અથવા નાના નાની ઘરે જવાનું ગામમાં મિત્રો સાથે રમવાનું ઝાડ સાથે ચડવાનું કેરી કેરી જામફળ અને બોર જેવા ફળ ખાવાનું અને સાંજે પરિવાર સાથે વાતો કરવાનો આનંદ શબ્દોમાં વર્ણાવી શકાતો એવું નથી બાળપણમાં નાના નાના તહેવારો પણ ખુબ જ ઉત્સાહી થી ઉજવતા ઉત્તરાયણ પતંગ ચગાવી દિવાળીમાં દીપ પ્રગટ કરવાને ફટકડા ફોડવા હોળી રમવી અને નવરાત્રીમાં ગરબા રમવા જેવી યાદો પણ મનમાં તાજી છે પરિવાર સાથે જોયેલા આપ તહેવારો પ્રેમ એકતા અને ખુશીઓ આદેશ અપાતા છે. બાળપણમાં રમતોનું પણ વિશેષ મહત્વ હતું. ક્રિકેટ કબડ્ડી ખોખો સંતાકુકડી દોડ અને અન્ય રમતો રમતા શરીર તંદુરસ્ત રહેતું અને મિત્રતા વધુ મજબૂત બનતી મોબાઈલ અને ઇન્ટરનેટ નો ઉપયોગ ઓછો હોવાથી બાળકો ખુલ્લા મેદાનમાં વધુ સમય વિતાવતા. બાળપણમાં માતા પિતું પ્રેમ દાદા દાદી નો સ્નેહ અને ભાઈ બહેન નો સાથે મસ્તી જીવનની સૌથી કિંમતી યાદો છે તે પોતાના સંસ્કારો પ્રામાણિકતા અને મહેનત સત્યના પાઠ આજે પણ જીવનમાં માર્ગદર્શન આપે છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ જવાબદારીઓ વધે છે પણ બાળ પણની યાદો હંમેશા ચહેરાઓ ને કિસ્મત લાવી છે મુશ્કેલી સમમાં પણ યાદો આપને નવી આશાને આનંદ આપે છે બાળપણ આપણે શીખવે છે કે જીવનમાં ખુશ રહેવું માટે મોટા કારણો જરૂર નથી નાની નાની ખુશીઓ પણ જીવનને સુંદર બનાવે છે.
અંતિમમાં કહી શકાય કે બાળપણ જીવનનો સુવર્ણ સમય છે. તેને મીઠી યાદ જીવનભર આપણે આનંદ પ્રેરણા અને નવી ઉર્જા આપતી રહે છે બાળપણ ફરી પાછું આવતું નથી પરંતુ તેની હંમેશા આપણે ર હૃદયમાં અમર રહી છે. તો મિત્રો મારી વાતોમાં તમને શું શીખવા મળ્યું
મિત્ર તમે કહી એમાં મને ઘણું બધું મિત્ર જાણવા મળ્યું તમે કહ્યું એવું કે બાળપણ એ આપણા માનવ જીવનને એક સુવર્ણ તબક્કો છે તો એ મિત્રો તમે ખુબ સારું કહ્યું અને મિત્ર તમે તો મને મારી બાળ પણ ની યાદો અપાય દીધી. મારા બાળપણના મિત્રો જે અત્યારે ખુબ વ્યસ્ત હોય છે. તો તેઓ જોડે વાત થતી નથી પણ જયારે પણ મિત્ર વાત થાય છે. જય્યારે હું ઉદાસ રહું છું તો બાળપણની વાતો યાદ કરીને બો ખુશ થઇ જાઉં છું એવી મુશકે લીઓમાં પણ બાળકોની યાદો કામ આવે છે અને જે નાનલા હતા ત્યારે જે મિત્રો હતા એમની જોડે રમતા હતા. સ્વાસ્થ્ય ક્યારેક બીમાર પડી જાય તો બધા મિત્રો ઘરે જોવા આવતા હતા. એ બધું આજે હું યાદ કરું તો મિત્રો આજે પણ મારા આંખમાં આંસુ ભરાય આવે છે. એ બધી એવી યાદો છે કે જે આપણે જયારે વૃદ્ધાવસ્થામાં જઈ જયારે આપણે એકલા હોય ત્યારે આપણે આ બધું યાદ કરીને આપણને એક અલગ જ આશ્વાસન મળતું હોય છે એવી આ બધી યાદો છે. તો મિત્ર આટલું કહીને આપણે આ વિષયને પૂર્ણ કરીએ.